હલો હા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
હાલલો હા બસ મજા છે આવે છે અવાજ મારો
હા આવે છે હ તો હવે આપડે આ આજે આપણે ડેલી રૂટીન વિશે વાત કરીશું. કે આપડે જનરલી ડેલી રૂટીન કેવું સારું હોવું જોઈએ શું કરવું જોઈએ કે જેથી કરીને આપણે હેલ્ધી રહીએ. અને કોઈ કોઈ રોગ આપણા શરીરમાં પ્રવેશે નહી એના માટે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એના વિશે આપણે વાત કરીશું. ઓકે
હા
હા હા તો મારું રૂટન એવું છે કે હું સવારે અ એકચુલી હવે સન નથી, એને સ્કૂલ જવાનું નથી. તો સવારે થોડું સાત સાડા સાતે ઉઠું છું તો ત્યાર પછી થોડું યોગા છે, થોડું વોક કરું છું. એ બધું કરું છું કે જેથી કરીને સવારના જો યોગાને થોડું વોક કરીએ ને તો આપણો આખો દિવસ એક્ટિવ જાય છે અને આપણને આખો દિવસ સ્ફૂર્તિ સ્ફૂર્તિ મહેસૂસ થાય છે. અને જે દિવસે કોઈ વખત લેટ થઈ જાય છે ને મારે તો ત્યારે વોક કરવાનો કે ટાઈમ નથી રહતો ને તો બઉ લેઝી લેઝી ફીલ થાય છે કે આજે તો બહુ બહુ કંટાળો આવે છે અને એવું થાય છે કે જેથી કરીને હું બને ત્યાં સુધી વોક કરું છું થોડા યોગા કરું છું એ બધું કરું છું. તો એના માટે આપણા શરીર માટે તે સારું છે. અને સવારનો બ્રેકફાસ્ટ હું અચૂક લઉ છું અને થોડું વધારે અને હેલ્ધી લઉં છું. કે જેથી કરીને એકચુલી એવું છે ને કે આપડા ગુજરાતીમાં કેહેવત છે, ખબર છે કે સવારનું બ્રેકફાસ્ટ તમે રાજકુમારની જેમ અને હા પછી પછી બપોરનું જમવાનું રાજા જેવું અને સાંજનું જમવાનું ગરીબ જવું એવું એવું કરવું જોઈએ તો એના થી આપણે હેલ્ધી અને વેલ્ધી રહીય છીએ એમ
હા એ એકદમ સાચી વાત છે અ સવારમાં જો યોગા તો હું પણ કરું છું ઘરે જ કરું છું હું વોક કરવા નથી જતી મારા અ ઘૂંટણમાં થોડો પ્રોબ્લેમ છે ને એટલે થોડ હું વોક પણ ઘરે ઘરે જ બધું યોગાને થોડીક એરસાઝ કરી લો અને પછી ત્યાં આપડે કેવું કે અમારે તો ચા ભાખરી એવું જોઈએ મતલબ અ નાસ્તો હોય તે થોડો આમ હેવી જ હોય છે અને પછી હા અને પછી આપ આપડ ઘરનું કામ પણ હું કરું છું હું જાતેક લગભગ બધું કામ કરું છું કે જેનાથી શું એક્સરસાઇઝ થઈ જ જાય છે કચરા ને પોતા કરી તો આપણને હાથ પગ અને આખા શરીર ની કસરત એની અંદર થઈ જ જાય છે
છે
હા અને કપડા અને એવું બધું તો ભલે મશીનમાં નાખે પણ થોડા ઘણા આપ જે ઘસવાના હોય તેનાથી શું થાય કે પેટના ભાગને આપણને અ ઘણી બધી ચરબીઓ ઓછી થઈ જાય છે કપડા બેસીને આપણેે ઘસીએ એટલે એમાં હાથની પણ કસરત થઈ જાય છે અને પેટ ની પણ કસરત થઈ જાય છે એટલે ભલે પછી મશીનમાં નાખીએ છીએ પણ એને સુકવવાના એને લેવાના વાળવાના તો એ બધામાં હાથ ની કસરત ઘણી બધી થઈ જાય છે ને એ પછી આપણે જો રસોઈ બનાવતા હોય તો તેમાં પણ ઓ આપડે એક જગ્યાએ ઉભા રહીને નથી નથી કરતા થોડું ઘણું વોક થાય જ જાય છે આખા ઘરમાં આ કામ તે કામ એમ કર કરતા રસોઈ બનાવતા હોય છે તો એ પણ એક એક્સરસાઇઝ જ છે
હા બરાબર છે એમય આપણેે લેડીઝને તો કેવું કે આપડણે સ્પેશિયલ ટાઈમ નથી મળતો આપડા માટે યોગા માટે કસરત માટે કે સ્પેશ્યલ વોક કરવા જવા માટે કે એવું એવો સ્પેશિલ ટાઈમ આપણે કાઢી નથી શકતા કે આપણે બધાના ટાઈમ સાચવાના હોય ને એના લીધે તો આવી રીતે આપણે આપણે એમનેમાં જ જો હાલતા ચાલતા બી કસરત થઈ જાય તો એ સારી વાત છે ને અને એના લીધે આપણે હેલ્ધી રહીએ છીએ એમ
હા ને પછી આપણેે બધું ઘર માટેની સાફ સફાઈ કરીએ છીએ તો એ બધું સાફ સફાઈ કરીએ છીએ તો એમાં પણ આપણને એક્સરસાઇઝ થાય છે તે ઉપરાંત આપડણે રસોઈ બનાવવાની છે તો ચાલો શાકભાજી લેવા જવાનું છે તો થોડુંક વોક કરતા કરતા જઈ આવીએ તો આપણને વોક પણ થઈ જાય છે સાંજના ટાઈમે જો અ પાંચ વાગ્યા પછી અ ધીરે ધીરે ચાલતા ચાલતા જાય એટલે વોકનું વક થઈ જાય અને આપણું કામ પણ થઈ જાય છે ને દૂધ લેવાનું હોય છે પછી કઈ ને કઈ નાની મોટી વસ્તુ લેવાની જ હોય છે કે ઘર માટે તો રોજે એક દિવસ શાકભાજી લાયવા તો એક એક દિવસે એ બધું જે કરિયાણાની વસ્તુ લાવવાની હોય છે તો કોઈ દિવસ નાસ્તાની વસ્તુ લાવવાની હોય છે તો શું ધીમે ધીમે ચાલતા ચાલતા જઈએ અને ચાલતા ચાલતા આવીએ એટલે વોક પણ થઈ જાય છે, અને આપણા ઘરનું કામ પણ થઈ જાય છે,
હા. સાચી વાત છે, આપણે ગૃહિણીઓને એ એ સારું છે, કે આપડણે કઈ નાની નાની વસ્તુઓ લેવા જઈએ છીએ તો ચાલતા ચાલતા નીકળી જઈએ છીએ તો એના માટે આપડે આપડે વોક પણ થઈ જાય છે, અને આપણે આપણું કામ પણ પતી જાય છે, એમ.
હા અને ઘણી વખત તો કેવું કે ભાઈ અમે તો અ સેકન્ડ ફ્લોર પર અમારે લિફ્ટ નથી તો પછી શું કેહ દાદર ની ચડ ઉતર થઈ જાય છે. દિવસમાં બે વખત ચડીએ ને ઉતરીએ જો કચરા વાળા આવે એટલે કચરા ફેંકવા જઈએ એટલે એક તો એ થઈ જ જાય અને બીજી વખત કાઈ ને કાઈ વસ તું લેવા જાવાની જ હોય છે, તો બીજી વખત ત્રીજી વખત એવું એટલે દાદર ની ચળ ઉતર થઈ જાય તો એ
હા એ એ બહુ સારું છે, મારે તો નીચે જ ઘર છે ને તો મને તો મારે એ એક્સરસાઇઝ બહુ ઓછી થાય છે, ને હું મને મને એવું છે કે હું દાદર ચડું ને તો બે માળ ચડું ને તો મને તરત શ્વાસ ચડવા માંડે છે કે હું હાફી જઉ છું હું ની ચે નીચે વોક કરી શકું છું, પણ દાદર ચડવામાં મને બહુ પ્રોબ્લેમ થાય છે કે હું નીચે જ રહઉું છું, એટલે કોઈ દિવસ દાદર ચડવાના આવતા જ નથી એટલે એ બહુ પ્રોબ્લેમ થઈ જાય છે.
હા એટલે એમાં શું છે, હેબિટ નથી ને અમારે લોકોને શું છે કે હેબિટ છે એટલે અમે લોકો ટેવાય ગયેલા છે તો બે દાદર ફટફટ કરતા ચડી જાય પણ પછી જો ત્રીજો અને ચોથો દાદર ચડવાનો આવે તો અમ રે પણ એ જ હાલત થાય એટલે શું થાય કે આ પણને જે હેબિટ જે છે, તો એટલા એટલું થઈ જાય છે ને પછી આપડે જો જમવામાં પણ આપણે એજ રીતનું હેલ્ધી ને એવું બનાવીએ કે જેનાથી આપણું હેલ્થ સારું રે ઘરે જ બનાવીએ છીએ ક્યારેક જ જો બહાર જતા હોય છે, અને સાંજે પણ આપણેે જે રસોઈ બનાવીએ એમાં આપણે ઘરે અમુક વસ્તુ તો પાઉ ભા જી છે, કે ઢોસા છે, એવું હંમેશા બહાર નથી જતા અ ઘરે ને ઘરે બનાવી લઈએ એટલે આપણું હેલ્થ પણ સારું રે આ આપણા ઘરની અંદર જે બધી વસ્તુઓ હોય એ સારી હોય છે, તેલ મસાલા અને માપસર ના હોય કે જેનાથી આપણા બધાનું હેલ્થ સારું રે જયારે બહારથી જો આપણેે કાઈ એમ એવું બધું ખાઈએ ને એવું કરીએ તો એનાથી એસિડિ ટી છે ને અ આપેલું ઉલટી છે, આ તે હા એવા બધા પ્રોબ્લેમ થઈ જાય એટલે આપણે રુટીનમાં જ
ગરમ મસાલો બહુ જ હોય છે, એટલે આપણને થોડું એસિડિટીની પ્રોબ્લેમ રેય જ છે કે એમ તમે જો ટ્રાય કરજો ઘરમાં ઘરમાં પાઉભાજી બનાવીએ ને તો આપ પણે વધારે બી ખાઈ શકીએ અને આપ પણને આપણા ટેસ્ટ પ્રમાણે આપણે આપણને મળી શકે કે આપણને એસિડિટી થાય છે તો તો આપડે ઓછી તીખી બનાવીએ એમ અને બારની ભાજીમાં તો એટલો બધો મસાલો હોય છે ને કે અ એસિડિટી અચૂક જ થાય છે. લગભગ નાઈટી પસૅટ થાય જ છે એમ બધા એસિડિટી બાર
હા અન હા અને એમાં શું જ બધું ભેળસણ વાળા બધું થોડું મસાલા હોય અ ઓઈલ પણ એ લોકો કે એ બધું વાપરતા હોય છે, જયારે આપણા ઘરની અંદર આપણેે કેવું કે બ તો આપણને ફાવે તેવું જ આપણે બનાવીએ. અ અમારા ઘરમાં તો શું છે કે, અ દાળ શાકમાં પણ થોડીક ગળા જોઈએ તો જો એ રીતનું આપડે બનાવીએ ને એ પણ જો ગળાશ પણ એક હેલ્થ માટે બહુ સારી વસ્તુ છે. અ વધારે પડતું નહી
હા પણ લિમિટેડ એમ. આપડે ગુ ગુજરાતીઓને તો અ બધી વા બધી વસ્તુમાં થોડી ઘણી ગળાશ તો હોય જ છે. અને પેલા અમે લોકો બી નાના હતા ને તો મમ્મી અ શાકમાં બી ખટાસ અને ગળાશ બન ને લાગતી હતી. પછી હું અહીંયા આઇવી સાસરે, પછી અહીંયા અહીંયા નહીં ખાવાતું હતું ખાટું મીઠું શાક. તો પછી એ પ્રમાણે ઢળી ગયા એમ.
હા એ તો એવું જ ને પણ તોય આપડી ગુજરાતી દાળમાં તો ખટ
હા દાળ દાળ તો સ્યોર. દાળમાં તો હોય જ છે. ખ ખટાસ ગળાશ અને તીખાસ હોય જ છે એમાં.
હા અને એમાં પાછો ગોળ જ હોવો જોઈએ ખાંડ નહી.
અ આપડે ગુજરાતીઓને કેવું છે કે આપડી દાળમાં હરેક ટેસ્ટ હોય છે. જો આપણેે વઘારમાં મેથી અને રા રાય નાખીએ છીએ, તો એનો એનો કડવો ટેસ્ટ આવી જાય છે. ગોળ નાખીએ છીએ તો એનો મીઠો ટેસ્ટ આવી જાય છે. પછી નમક, મરચું એ બધું એનાથી નમકથી ખારો પછી મરચાથી તીખો. એટલે હરેક ટેસ્ટ હોય છે આપડી દાળમાં. કે કોઈ ટેસ્ટ રહી નહ જતો એમ.
એ એ જ ને બધી જ અ બધ જ સાચી વાત છે. આ બધા જ ટેસ્ટ હોય છે અને એટલે જ એ આપણી દાળ હેલ્ધી ગણાય છે. અને આપડા એમાં કેવું કે, ગોળ ખાવાનો પણ બવ રિવાજ છે.
હા આપડા આપડે ગુજરાતીઓને ત્યાં ગોળ બી બવ જ ખવાય છે. કે ડેલી ડેલી જમવામાં પે પણ આપણે ગોળ લઈએ છીએ. કે કઈ સ્વીટ નથી આપણને કેવું આપડે બધા મીઠા છીએ. તો, આપને કઈક તો મીઠું જોઈએ જ. કે જમવામાં કઈક મીઠું જોઈએ અને કઈ ન હોય ને તો આપણે ગોળ લઈ લઈએ છીએ.
હા એટલે જ ને અને ગોળ અને એક આપણું છાસ પણ. છાસ પણ આપણું એવું છે કે એ હેલ્ધી પીણું છે. કે તમે બપોરના ટાઈમે લો એટલે કોઈ પણ સિઝનમાં તમને એ ફાયદાકારક જ છે.
હા એ આપડા આપડે ડાયજેશન સિસ્ટમ માટે બહુ જ સારું છે. કે ડેલી જે છાસ પીવી, તો એના લીધે આપણને અ કોન્સ્ટિપેશન નથી થતું, કે કબજયાત ન થાય એમ. તો એના લીધે જે એ છાસ તો બહુ જ સારી છે આપડા ગટ હેલ્થ માટે. ઓકે. ચાલો હવે તમારા અચ્છા, હા બોલો બોલો.
હા હા હા હા બ બોલ બોલ હા વાંધો નહી. થઈ ગયોને. ચાલો તો. હવે પછી પાછા મળીએ ફરીથી હ. હા હા. ભલે ભલે. ફરી હા હા સારું રાખો. જય શ્રી કૃષ્ણ.
હા
હ થેન્ક યુ